હલો.
હાલો.
હા બોલ.
હું કર?
હુ કાંઈ નહીં. ખાવા બેઠી.
ઠે.
તું હું કરે?
હુંઈ તે ખાવા જ બેઠી.
ભૂખ્ખડ.
તું.
બાધવાનું કઈર માં. કરવાનું સે ઈ કેઈર.
હા. હું કામ કરો તમે?
અમે કાંઈ નહીં, પાર્લરે ગયા તા અને આઈવા.
ઠેક. કેવું સાલે પાલર તમારું?
બહુ હારું હાલે એકદમ. હેયર કટિંગ શીખવાડ્યું.
આવડી ગીયું?
હું થોડું થોડું આયવડું તમારે કરાવવું?
હા, કરાવુ સતી છે તે આવશુ.
ઘોર.
અવે કઈ કઠલી ફયડા તાં.
અમ અત્યારે તો આમનેમ છેને કટ કર્યા ને એને એમનેમ. અહ સેટ કરવા તાય એટલે ખાલી સેટ કયરા સે.
થે.
હમ્મ વ્યાયા ભગવતી બેન છે ને
હા.
એ શીખવાડે.
ઠે.
હું તમે બોલો હું કામ હાલે?
બસ અમારેય એવું જ કામ હાલે.
કાલ શું શીખવાડવાનાં હે?
કાલે હે સ્ટાઈલ.
એવું છે.
હા.
મતલબ અહ લેવાન છે.
અમારે લેવાન છે ને હ
વાંધો ની હું હું લાવવાનું?
એમાં.
હમ્મ.
તીનું પસી હ હું કે બટરફ્લાય રબર બ્રોસ
અચ્છા બીજું?
બીજું? તમારે ઓપન હેર રાખવા હોય તો ઓપન. પેક કરવા હોય તો પેક.
હા.
ભોઉ બોહ.
હાના.
બોલો.
તમારે લેવાની છે એ સ્ટાઇલ?
હું અમારે અમે માથું થઈ ને આવશું તો લઈ લઈશ દઈ કોણ દે હે.
હું લઈ દઈ.
હે.
હા, પછી બધી વસ્તુ લેતી આવી.
હે.
હા પીન બકકલ પછી મતલબ હું કેવાય
હો.
પન એવું બધું લેતી આઈવી માર પૈસે ને ઈ બધી વસ્તુ.
હમ્મ. હા લેતા આવજો.
હા.
પછી બીજું હું શિખવાઈડું તું?
તો બીજું તો પેલા શીખવાઈડું તું બધુંય.
હું શીખવાડ્યું?
પહેલા હંધાઈ પહેલા આઈબ્રો હિખવાઈડો.
હા.
એ તો બહુ મજા આવી ગી.
હે? આવડી ગિયું તમને?
અહં. મારે તો બે ક્લાયન્ટ હતી
હેયર
અહં.
તો વાંધો નહીં.
મેં તો હવે ઘરે હતીક પાર્લર નું સાલુ કર દીધું થોડું-થોડું.
તો-તો હારું લો, અમે આવશું
હા. આઈબ્રો ને એવું થોડુંક આવડે સે, એટલે ઈ તો સાલું કર દીધું. પછી હવે વેક્સ ને એવું આવડે સે ઈ સાલું કરશું.
હા, હા.
એટલે પછ થોડું-થોડું આવડી જાહે.
હા. પછી?
પછી તો બીજું તો બોવ કાંઈ નથી આવડતું.
એવું સે? ફેસિયલ ને નથ આવડ્યું?
એટલે આવડી તો ગયું સે, પણ એના સ્ટેપને એવુંઈ બધી નથી ખબર રહેતી. ભુલાય જાય સે.
એના તો ક્રમ લખેલા હોય ને?
હા એટલે પસી લખેલા હોય એમાંથી જોઈયે તો ઈ ખબર પડે તો આવડે, નકર નો આવડે.
ડબ્બીન ઉપર જોયેલાં
હા.
હમ્મ. પસી મસાજ ના કરવાનું હોય ઈ?
ઈત ઈ થોડું-થોડું બધું યાદ છે.
ઠે.
હમ્મ.
બીજું?
બીજું તો હું. મનેઈ ત્યાર કઈરી તી.
હે!
અહં.
કેવી લાગતી તી?
મસ્ત લાગતી તી. બઉ ફોટા, મારી ફ્રેન્ડ એ મને બઉ બધા ફોટા પાડ દીધા.
હે!
હમ્મ. એમાં બઉ મસ્ત મને તૈયાર કઈરી તી.
હે! સાઇડર કે બ્રાઈડલ?
હામ. સાઈડર તૈયાર કરી દે કે બ્રાઈડર?
અડધું-અડધું બેઈ મિક્સ કર લઈએ હુ.
સાઈડર.
હમ્મ.
પસી આ પુરુ થઈ ગયું?
થોડુંક. થોડુંક બાકી સે હવે, બસ હવે ખાલી હેયરસ્ટાઈલ બાકી સે.
હમ્મ. પસી નવા ક્લાસ આવશે, પસી નવા ક્લાસ આવશે અમારે.
પસી ઓલું બ્લીચ ને એવું બધુંઈ?
હા ઈ તો બધું થોડું-થોડું યાદ છે. ઓલું બ્લીચ નથી યાદ. તાએ ઓલું બીજું યાદ છે.
ડિટેન.
હમ્મ. સાઇનર ને ઈ યાદ
ઠીક. દસ મિનિટ વાત કરવાની હે.
બ્લીસ ના દિવસે હું નહોતી ગઈ. એટલે મને નથી આવડતું. હમ્મ. એક્ઝામ દેવા ગઈ તી.
હારું તો.
હમ્મ.
ઠેક.
એટલે ઈ નથી આવડતું.
બીજું હું શીખવાડ્યું?
બીજું કીધું તો ખરું બધુંઈ.
ઠે.
વેક્સ શીખવાડ્યું
તો તમારે ખાલી હેયર સ્ટાઈલ જ રહીં ને?
હા.
બરાબર.
પછી નવા ક્લાસ આવશે પાસા.
હાં ઈ તો ઓલા સિલાઈના આવાના સે ઈ ને?
હા.
સિલાઈ ના ને?
હા.
કોણ આવવાનું હે?
હમ્મ, તો ખબર નહીં.
તું જ રહી જાન.
મારે તો બીજું કામ હોય.
એવું સે.
હમ્મ.
ઠે. બધાઈને છેડતાં આવડે, રહી જાન.
મને તો આવડે જ સે પણ બીજું સાઈડમાં કામ હોય.
એવું છે.
હા.
હમ. એ કેટલા દિવસના આવશે?
ઈ કા કઈ છે ત્રણ મહિનાને આવશે એમ.
પુરા ત્રણ મહિના?
હમ.
કેે
બે મહિના બધું બેઝિક અને પછી પાછું બધું એક વાર છે છેલ્લા મહિનામાં
ઠીક એક મહિનામા આવડી જશે?
એક મહિનામાં થોડું ત્રણ મહિના શીખવાનું છે ને.
પણ આટલા બે મહિના તો તનતો બેઝીક રાખશે ને
હા હંશો કેવી રીતે હ એ પેલા પેલા મહિનામાં એવું શીખવાડશે. હંસા વિશે બધી એક વાર છે આ વસ્તુ આ પાર્ટને એવું બધું
હા.
પછી હંસો હકારતા પછી ઊંધો હમ સલાવતા એવું.
હા.
ને પછી સિલાઈ હારી સિલાઈ કરતાને એવું. બે મહિના એવું પછી પછી શીખવાડ છે બધું.
મે નદી તો હા
હા.
કે બીજે સુરતમાં મશીન મળી જા
મશીન ચા મળી જાય.
હે
મશીન ચા મળી જાય સીવાના
એટલે લેવા છે કે પછી
હા હા હા લેવા
ઓનલાઈન મળે ઉના મળે.
છે
લેવું છે તમારે?
હ અ.
તો બધે મળી જાય.
ઠીક.
કેવું લેવાનું છે સાદું કે પછી ઇલેક્ટ્રોનિક કે પછી
ઇલેક્ટ્રિક જ લેવાય ને પછી આખાતા નું
ઠે
ની કેવું આવે?
કેવું?
આ ખાતા
એ તો ખબર નય એવી તો માહિતી નથી.
હા તમાર ઘરે છે એ કઈ છે?
એ તો મને નથી ખબર. એતો પગવાળું છે એ તો પગવાળું છે.
આ ખાટ આનુંસ ને
હા આખાટા નું છે
એ ભગવાન
શું થયું?
ગતો છે ઝડતો નથીવા લય બ્લોટ ત અમે કા
રસોઈ હુ કરવાની છે?
રસોઈ રસોઈમાં દળ ભાત બાર ભાત કેક બનાવશું.
વાહ
કેમ તમારે ખાવા એક મિટ સાદું થાગશે
હા હ
લઈ આવજે
લય આવજો તમારે ખાવા હોયન તો.
વાંધો નહી
હે?
આવી
હા
હમ્મ
જોય આવજો તમારે ખાવા હોયન તો.
બનાવ તો પાક્કુ ને?
હા બનાવાના જ છે.
કે પછી શાખ રોટલી?
નય હો. દાળભાત બનાવાના સે
તો વાંધો નય
પસ પછી શાક રોટલી બનાવાની સે.
હમ્મ
પણ દાળ ભાતનો મસા
હુ નથી? હુ નથી?
પણ દાળભાતના મસાલાને વાટે છે, એમાં થોડુંક ઘટે છે.
હુ ઘટે?
એમાં આદુ ઘટે સે, લીંબુ ઘટે સે
હમ્મ
બસ. બે જ વસ્તુ લગભગ ઘટે છે. ટમેટું ઘટતા છે. ત્રણ વસ્તુ ઘટે છે.
આયવો નથી બકાલાવાળો?
હમ્મ, આયવો પણ હજી અમારે આ બાજુ નથી આયવો
ઠેક
તમારે હું બનાવાનું છે?
અમાર શાકને રોટલા
હેનું શાક બનાવવાનું છે?
બટેકા
ઓહો! ઈ તો અમ બપોરે જ ખાધું.
હા એટલે જ બળ પડેસ મને
એમ
બીજું કાંઈ ઈ નથી એકનેક સે તી
લ્યો એવું સે.
હમ્મ
તાયથી નો ગામમાંથી લેતું જવાય બકાલું
હમ્મ
બકાલાવાળો હતોજ
બીજું બઉ કાંઈ નો ભાવે.
કેમ
એમ